પેદ ને
હા, હા.
હા, હા. બોલો બોલો બોલો બોલો.
તમ બોલો.
તમે તમે બોલો.
હા તમ
તમે.
આમ
તમે બોલો તમે.
હા તમ.
સેકન્ડ જો કઈ ક બરો બોલો.
ના બોલી રે.
બોલો બોલો તમે બોલા. હા અમે એ એમ. એવું હોય છે કે સંપલ પેરીને આ મુદ્દ જાયું અખવા અખવા જઈનેું ડબલું ડબલું લઈને બું જાયું પછી ધોવા તો એ એમ કરીને હું આખો મારો દાડો બગાડ્યો. બગાડ્યું એટલે એમાં એવું હોય છે કે જેથી કરીને જેમ કે ફૂવારરોપવો હોય છે મગ મળયુ લેબને લેબોળયો બેસ તો આપણને પૈસા મળી એમ અલગ અલગ આપડે ધંધો કરવો હોય ને એને બધુંઈ કરી શકાય. પણ એ હારાને કોઈને કદર જ નથી કે જેમ કરીને આપણે કશું કોઈ કરી ના. જેમ કે એક ક ગોમમાં ડોસી સે ને એની પોસ હજારની વહેંસી ચાર દાડમ. એટલે ચાર દાડમ પોસ હજારની વહેંસી એટલે એમાં ઈ કમાઈ ગઈ. કમાઈ જાય એટલે હવે એને હવે આખો વરહાળો એમ નિયમ ઠી બેઠી ખાય, એવી બેઠી-બેઠી ખાય એટલે કે-કે હું તમારે વાત શું કરું, કે જેથી કરીને આપણે એક ધંધાદારીક બની શક કીએ, બણી શકીએ કે જેમ કે આપણે અલગ આપણે દુકાન બનાઈ શકીએ, પસી એમ અલગ-અલગ ધંધો કરી શકીએ. જેમ કે આપણે યાદ તણ ફાડવાનો ધંધો એક સાલું કરી નાખવાનો. એટલે કે જેમ કે ગોમમાં બેલ સોકરી નાખવાનો કે ફાડી-ફાડી નિયને ભરવાનાન, ભરી-ભરી કરવાના. એમ કરીને આખો દાડી એની એની ઈ માન બુન એકેય નો, મન કેઈ જેથી કરીને આપણે એક ધંધાદાયક બની શકીએ. જેમ કે હમણાં હું તમને વાત કરી શકું કે જેમ
એજ તમે જે લેબોડીયામાં ઘણા બધા પૈસા નોતા હોય છે. લેબોડીયા વેણી-વણીને. તમે એક ડોસીની વાત કરી એટલે કે જે પોચ હજાર ના વેણ્યા અને
હા.
હવે ઈ બેઠા-બેઠા ખાસે. આખો શીયાળો. એ હવે બેઠા-બેઠા બે વરહ તો વરસાદ એવો વાતાવરણ હશે વાદળ છાયો. પસે ઈ મજા કરતી સે. માં બેઠે બેઠો.
હા.
પછી જે અલગ-અલગ પ્રકારમાં જે આપડે વાદળછાયું
હા.
એટલે મે આવવાની સંભાવના ઘણી પછી. એમાં. એમાં મે આવશે એટલે પછી આપ પણને પહાળી નાખશે. આખી જમીન બધી ભેની કરી નાખશે.
હા.
ભેની કરશે એટલે તમે વાત શું કરો. ભેની કરીને પછી તમે એક મિનિટ એક મિનિટ ખાલી પેલું કરી લઉં
હા.
હા એટલે ધવરભાઈ શું કહેતા તા ખબરસ? એમાં જે તમારી મારો અવાજ કરતા આવે છે ને તમારી
હા પણ થોડોક ઓસો આવે.
હા, હા હવે આવશે. શું કેઈ એરબર્ડ ફોનમાં હતોન એટલે જે બે બેન્ચો હોય ને બેન્ચો ત્યાં આપણે આપણે જે એવા પ્રકારના આપે વહેરાવતા હોઈએ છીએ કે જે આપણે કામ આવેને પછી જે આપણે અલગ-અલગ રીતે એમને આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. અને જે જે રીતે તેની પદ્ધતિ જોઈ પદ્ધતિ આપણે જે હોઈએ છીએ, પછી જે ઠાઠડી સળગાવવામાં આવે પણ એમાં પણ ઉપયોગ થતા હોય છે. એઠણાં એ એથણાઈ રહે ઉપયોગ ન થઈ શકે સારા-સારા કામ કરવામાં. થાય છે, એવું પાછું
જેથી કરીને આપડે એક સમાચાર પત્રક બની શકીએ. જેમ કે આપડે ઘણા બધા સમાચાર આવતા હોય છે, કે અલગ-અલગ સમાચાર આવતા હોય છે. એવી રીતે અલગ-અલગ સમાચાર આવ તાં હોય છે કે જેમ કે એ અંબાલાલ પટેલ છે, પછી સમાચાર ની અંદર જે કામ કરનારા માણ સો છે, જેમ અલગ-અલગ આપન સમાચાર આપતા હોય છે. જેમ કરીને આપને પૂરી જાણકારી લઈ શકીએ. એવી જાણકારી લઈ શકીએ કે જેમ કે અલગ-અલગ આપડે તમે સો કે હું તમારા વિશે હું તમારા એક વિશે પત્ર લખું કે જેમ કે અલગ-અલગ હું તમારું પત્ર લસ લખી કું. એટલે એમ એ અંબાલાલ એ પત્ર એવું લખે છે જેમ કે આ ઉત્તર ગુજરાતમાં છે, એવું દક્ષિણ ગુજરાતમાં છે. મ ધ્યમ ગુજરાતમાં છે જે પોરબંદર વિસ્તારમાં છે, દરિયા કિનારા વિસ્તારમાં છે કે જેમ કે એવી આપન માહિતી આપે છ. જેમકે દરિયા કિનારે ખુબ બધો વરસાદ આવતો હોય છે, ખુબ બધા મોજા ઉછળતા હોય છે, એમ અલગ-અલગ આપણને માહિતી આપતા હોય છે. એવી રીતે હું તમને વાત કરી શકું કે જેમ કે તમે મને થોડાક બે શબ્દ મને કીધા એવી જ રીતે હું તમને આખે આખી પૂરી વાત કરી શકું, જેમ કે ગિરનારની અંદર મોત તમને એક હમણાં એક ન્યૂઝ આવી તી. ઈ ન્યૂઝમાં જેમ કે એક નાના બાળકને સિંહ લઈને ભાગી ગયો, ભાગી એટલે ગલ ગયો કે જેની અંદર જેમ કે એમનો નાસ્તો થઇ ગયો. એવો નાસ્તો થઈ ગયો કે એને કપડા-કપડા પડે રાખે ને બીજે બીજો નાસ્તો એની ઈ કરી નાખ્યો. સિંહે એનું-એનું ને એનું કર્યું, પણ બીજાનું કોઈ ના કર્યું. એમ એનું જ એ એટલે મારે એવું કહેવું છે કે જેની કેરીને આપણે ગિરનાર જઈએ તો આપડે એ બઉ સંભાળીને જવું પડે, સંભાળીને જઈયા પછી જેમ કે અલગ-અલગ રીતે આપણે ત્યાં ફરતા હોઈએ તો પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે, જેમ કે ગિરનારવાળો વિસ્તાર છે, જેમ કે ત્યાં બધા જાનવરો છે, જેમ અલગ-અલગ બધા જાનવરો હોય છે પછી રીંછ હોય છે, સિંહ હોય છે, વાઘ હોય છે, વાંદરા હોય છે. પછી ચિત્તા હોય છે, દીપડા હોય છે, એમ અલગ-અલગ આપણને એ બધા ખાઈ જતા હોય છે. એટલે આપણે જઈએ ને ત્યારે એક બધો આપણો એક સંશોધન રીતે આપણું એક ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે એક આપણે એનું ગોઠવવું પડે. એવું ગોઠવવું પડે કે જેમ અલગ-અલગ રીતે આપણે તેનો પૂરો મહિમા અને આખો મહિનો ગોઠવીને આપણે પ્રવાસ જતા હોય છે, એક આનંદદાયક જે એમ કે જે બધા અલગ-અલગ ફરવા જતા હોય છે, જેમ કે આપણે કાઠિયાવાડમાં જ ફરવા જઈએ તો ત્યાં બેસ્ટ હાલમાં જોવા જોવાલાયક છે, એક દ્વારકા છે, પછી ગિરનાર છે. ગિરનારની અંદર બહુ જોવાલાયક ત્યાં સ્થળ આવેલો છે જેમ કે હું તમને હમણાં જ, એક જ મિનિટ
તમે જે એ-એ તમારું એન્ડિંગ કરો છો એ બહુ મસ્ત તમે કરો છો.
હા.
આપણને ખબર પડે કે હવે હવે મારે બોલવા જેવું લાગતું નથી. એ એટલે કે વાત આખી બદલાઈ જશે. અને તમે જે વાત કરી કે જે જંગલની અંદર જે અલગ અલગ રેન્જ હોય, પછી ચિત્તા હો પછી હો, એવું અલગ અલગ જે અંદર જંગલમાં પ્રાણીઓ જંગલી પ્રાણીઓ પણ આવેલા હોય છે, જંગલી ભેંસ પણ આવેલી હોય છે અને સિંગડા એવાં એવાં હોય છે કે સિંહને પણ પાછો પાડી દેતા હોય. જે આપણી ચેનલ, ડિસ્કવરી ચેનલ આવે છે, તેની અંદર એક એક વ્યક્તિ હોય છે, એ આખું ડિસ્કવરી ચેનલની અંદર એમાં આખો શો છે, જે એ ગમે તે પણ ખાઈ જતા હોય છે. જે વિષ આવે, વિષુની પણ ખાઈ જતા હોય છે. પછી આ જંગલની અંદર જતા હોઈએ છીએ તો પાણી ન મળે તો એમને પરચિઓ હોય અને પછી જે કાપડની અં લઈને પછી પટસેવાનું પાણી પણ પી જતા હોય. એમનું એવું જીવન ચલાવતા હોય, આપણને એવું લાગતું હોય કે અહીંયા આને આવું જીવન હશે. પણ એ મેઈન મુદ્દાની વાત તો એ છે કે જે વીડિયો બનાવીને, આપોને બનાવવાના ધંધા કરે છે ને એમાં માનટ ની એવી અંદર એવો ટેલેન્ટ આવેલી હોય છે ને એમાં વીડિયો બનાવીને કમાઈ જાય. આ કળા એની અંદર બે કળા જોવે છે. જે આપડી પડદા પાછળ તો પછી એ શો કરતા હોય છે, પણ એ આપણને બતાવે અલગ. કે અમે આવું જીવન જીવીએ છીએ અને હકીકતમાં એવું હોતું નથી. જે બધું ફેક આવેલું હોય છે, જે આપણને સોશિયલ મીડિયા દ્વારા પણ બતાવવામાં આવે તે પણ ફેક એવું અને અથર થે એ આઈ જમાનો થઈ ગયો છે, એટલે કે એ આઈ માં તો જે અલગ અલગ પ્રકારના આપણ ગણાઈ લેવામાં આવે છે કે જે આ સાચું જોઈને આપડે જે માની લે આ તે ના હવે આપણને તો ખબર પડવા મળી ત્યાં એ આઈ છે ને એવું બધું જમાનું અને જે આપણા વૃદ્ધ માણસો છે દાદાઓ છે, એ બધું માની લે, તારો સાચું દે છે, પણ આપણને ખબર કે આવું સા
હા, હું તમને એવા કેવા માંગતો હતો કે જેથી કરીને કે જેમ કે આપડે એક અહ હું તમને એક ઓક્સિજન વિશે વાત કરું કે આપણે ઘણા બધા જંગલો કપાઈ રહ્યાં છે તો આપડે ઓક્સિજન ઓછો પડશે તો આપડે રહીશું કઈ રીતે? આપડે મરી જશું પછી આપડી લાશ બળે છે, પછી આપડે યાત્રા આપણને એવો સપોર્ટ કરશે કે આપણ લાશ બાળી નાખશે એટલે એ આપણ તો બીજા તો બીજે પણ આપણે યાતન બહુ સહો પોર્ટ કરે છે એટલે આપડે પૂરી લાશ બાળી નાખતા હોય છે એટલે કે આપડે એક મૂક તો મને એક કહેવા માંગતો હોય છે. કે ઓક્સિજન ઓક્સિજન એવો પ્રકાર વિસ્તાર છે કે આપડે ઓક્સિજન લઈનેજ આપડે એના જીવી શકીએ છીએ પછી એમના લીધે આપડું ઓ કાર્ય કરતા હોય છે કે આપડે એમનું કામ કરતા હોય છે ઓક્સિજન એક લીંબડા માંથી પછી એક ઝાડ માંથી નીકળતું હોય છે, વૃક્ષ માંથી નીકળતું હોય છે. વૃક્ષમાંથી નીકળે એટલે આપણને એ કાર્બન ડાયોક્સાઇડ લે છે કાર્બન ડાયોક્સાઇડ લઈને આપણને ઓક્સિજન આપે છે. ઓક્સિજન આપડે ઓક્સિજન લઈએ છીએ ને કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ. જેમ કે આપડે એનુંય સચવાઈ જાયને આપડું ઈ સચવાઈ જાય. એટલે આપડે આપડા વાળી નથી કરતા. આપડે પણ આપડે એક ઝાડને એક મહત્વ આપતા હોઈએ છીએ કે જેમ કે આપડે એક પોતાનું, એક મોટું ઝાડ વાવવું પડે, આપડું ઓક્સિજન જળવાઈ રહે એવી મોટી મોટી આપડે, એવી કામગીરી આપડે કરતા હોઈએ. છીએ કે, જેમ કે આપડે તમે મને સાચી વાત કરી કે, જેમ કે ઓક્સિજન વિશે એક મોટી એક પત્ર લખવામાં આવ્યો તો. પત્ર એવો લખવામાં આવ્યો તો કે એક ઓક સીજન એક આપણું જીવન છે. જીવન આપણું એક સૂત્ર છે. સૂત્ર એક જીવન છે. એમ કરીને બધું મિક્સમાં હેડ્યું. એવું મિક્સમાં હેડયુ જોઈએ, એટલે આપડે અલગ અલગ રીતે આપડે, ઓક્સિજન લઈએ છીએ. લીમડાનો ઓક્સિજન લઈએ છીએ, બોરસલીનો ઓક્સિજન લઈએ છીએ. પછી અઈણીનો ઓક્સિજન લઈએ છીએ. આકડાનો ઑક્ ઓક્સિજન લઈએ છીએ. પછી થુવરનો ઓક્સિજન, પસ કબોઈ છે કબોઈ. સેતુરો નોય આપડે ઓક્સિજન લઈ એ છીએ. જેમ અલગ અલગ ઓલ્યાં આ બાવળીયા આવે સે ને બાવળીયા બાવળીયા નોય આપડે ઓક્સિજન લેવાના. હા ઇયનોય આપડે ઓક્સિજન લઈએે છીએ. જેમ અલગ અલગ આપડે ઓક્સિજન લઈએ છીએ. ઓક્સિજન એક પ્રકારના નહીં આવતા, અલગ અલગ. જેમ કે કોરોનાની અંદર કે જેમ કરીને
હા, એ અલગ-અલગ, અલગ-અલગ અલગ અલગ પ્રકારના જે ઓક્સિજન આવતા હોય છે, એમાંય જે ઘણી રીતે અમને ઓક્સિજન મળતા હોય છે ને જે આપણે જે ઓક્સિજન લેતા હોઈએ છીએ, આપણે ઝાડ ની અંદર આપડન મળ તા હોય છે. ઑક્સિજન અને આપડે જે કાર્બન હાઇડોક ફાઇડોક એરિયૂ આપડે છોડતા હોઈએ છીએ એટલે એરિયૂ એમણે મળ તો જે વૃક્ષો ને જે એવા સારા સારા વનસ્પતિઓ લીલવણ હોય છે, એમને મળતા હોય છે. પછી જે આપણે લાઈટની પદ્ધતિ છે, જે લાઈટ ની પદ્ધતિ એવી છે કે જે, આપણે હવે એવો જમાનો આવી ગ્યો છે, જે આપડે પેલું શું કેવાય, ફીડર આખું લગાવવામાં આવે. આપડે શું આપડે નેસડામાં લગાવેલું છે શું કેવાય એને? એક, હા જનરેટર લગાયેલું છે. એ જનરેટર હવે અલગ અલગ પદ્ધતિ રીતે એયરુઈ છોડવામાં આવે છે, જે કે જેથી આપણને લાઈટ મળી રહે. આપડે જે એને સોલાર કહીએે છીએ. તડકાની અંદર લાઈટ ઉત્પાદન કરતું હોય છે. જે હવે એવી લાઈટ આવી ગઈ છે, જે થોડોક પણ પવન પણ આવતો હોય કે વર સાદ આવતો હોય તો તરત એરિયાઇ બંધ કરી દેતા હોય છે. એટલે આપડે લાઈટ જતી રહેતી હોય છે. હવે એ મન ફાવે એમ એ લાઈટ ચાલુ કરીને બંધ કરે, એવું બધું થતું હોય છે. જેથી કરીને આપણે હવે આ જમાનાની અંદર જીવવું એ ખૂબ કાઠું છે. ખૂબ એટલે ખૂબ. હવે ટૂંપા ખાઈન મરવાનો દાડો આવ્યો. એવું બધું થઈ શકશે આપણે જીવનમાં. એટલે કે જેમ કે તમે છો મુ છું જેમ કે બેરોજગાર બેઠા છીએ. તમે એવે શેતરમાં ચેક માળીમાથ બેઠા હોય, ગમે ત્યાં બેઠા હોય કે તમે માળો બનાઈને ચકલના બેઢા હોય. તમારે જે એવા પ્રકારનો માળો બણેલો હશે, કે જે તમને પણ મલાઈ આવતી, જે ઉપર વાઈ રહ્યો એવો આવતો હશે. પવન આવતો હશે. એ પ્રકારની મજા તમે લાઈટની સુવિધા પણ તમારી લેવી જરૂરી છે. કેમ કે રાતના સાપ બાપ આવતા હોય. અત્યારે એવા શાપ બાપ જોવા મળતો હોય છે ઘના. કેમ કે ભીનું હોય એવું, બધા આવે.
અહ મારે એવું કેવું છે, કે જેમ કરીને અલગ-અલગ તમે મને વાત કરી રહ્યા હતા, કે જેમ કે એવું એવું થતું હોય છે અલગ-અલગ રીતે હું તમને વાત